હલો.
હલો.
હા મિત્રો મારો અવાજ આવે છે?
હા મિત્ર આવે છે.
હા મિત્રો કેમ છે મજામાં છે ને? બસ મિત્ર મજામાં. એક્ઝામ કેવી ચાલી રહી? છે.
બસ ચાલી છે જ છે મસ્ત બરાબર પેપર જાય. તમારે કેવા પેપર જાય?
હા મિત્ર મારા સારા જાય છે. હા મિત્ર તો મારે મિત્ર આજે તારી સાથે એક ટોપિક વિશે આપણે ચર્ચા કરવાના છે. તો એ મિત્ર છે કે આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ મિત્ર તમે પણ એમાં તમે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હશો પણ મિત્ર જે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ એ આપણા માટે મિત્ર ઘણું નુકસાનકારક છે. આપણે કેવી રીતે વિચારવા જોઈએ તો નાના પયા થી લઈને મોટા પાયે સુધી જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. એ તો ઘણું નુકસાન છે. મિત્ર જો આપણે પ્લાસ્ટિક નો ઉપયોગ કરીએ છીએ તો આપને થોડું તકલીફ પડે છે. આપણે જયારે આપણે એવું વિચારે છે કે, પ્લાસ્ટિક આપણને એટલું નુકસાન કરતું નથી, પરંતુ મિત્ર જો એક એવ વિચાર કરીએ તો પ્લાસ્ટિક આપણે જે કુરકુરિયા ખાઈએ છીએ કુરકુરિયાનું પેકેટ ખાય છે. તો એમાં આપણે આપણે દીવાસળી‌ લઈને સળગાવી જોઈએ તો એ પ્લાસ્ટિક ઘણું મિત્ર નુકસાન છે. જેના કારણે ઘણા લોકોનો કેન્સર નો રગ રોગ સર્જે છે જેના કાર માણસ મૃત્યુ પામે છે. તો મિત્ર આપણે પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ!
હા તમે જે વાત કીધી તદ્દન સાચી છે. કેમકે હાલના જમાનામાં તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણો થતો જોવા મળે છે. જેમકે ગમે ત્યાં જ્યા માણસ આવે જતા ગમે ત્યાં પ્લાસ્ટિકનોયોગ વધારે થતો જોવા મળે છે. જેમ કે અમાણા તો હાલના સમયમાં તો લોકો ચાય પણ પેપરના કપમાં બી છે, પ્લાસ્ટિકના કપમાં બી છે, ઘણા બધા એવું પ્લાસ્ટિક ન એટલે વેફર ખાતા હોય છે ને એવું અમે તો પ્લાસ્ટિકનો ઉપયોગ થતો જોવા જ મળે છે જેનાથી આપણને ઘણું બધો નુકસાની થાય છે તમે કીધું તેવું કેન્સર ના રોગો એવા થાય છે. તો એ આપણા માટે ખૂબ જ દુરુપયોગ છે ખૂબ જ નુકસાનકારક છે. માટે આપણે એનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો તમે હજુ કઈ વધારે જણાવશો?
હા મિત્ર તમે કહ્યું તે પ્રમાણે પ્લાસ્ટિક તો ઉપયોગ કરો આપણા માટે ઘણું નુકસાનકારક છે. ‌ પરંતુ મિત્ર એ પ્લાસ્ટિક નો કેટલીક જગ્યાએ કોઈ સારા ઉપયોગ માટે પણ ઉપયોગ થાય છે. જેમ કે આપણે ચોમાસામાં જોય છે ત્યારે આપણે જે તાડપત્રી અને જે પ્લાસ્ટિક છે મોટું પ્લાસ્ટિક એ આપણે કેટલીક જગ્યામાં કેટલાક લોકોને રહેેવાનું ઘર નથી મળતું ત્યારે મા એ રહેવા માટે ઘર એ પ્લાસ્ટિકનો પોતાનો ઉપયોગ કરીને પોતાનું ઘર બનાવે છે. અને પોતાનું ગુજરાન ચલાવે છે. અને કેટલીક જગ્યામાં પ્લાસ્ટિક એ સારા માટે ઉપયોગ થતો જાય છે. પરંતુ વધારેને વધારે પ્લાસ્ટિક ઉપયોગ થાય તો આપણા જમીનને ઘણું નુકસાન થાય છે. મિત્રો જમીનને એટલું બધું ઘણું નુકસાન થાય કે જેનું કોઈ ભાર જ નથી ગણવામાં આવતો કેમ કે, પ્લાસ્ટિક હમણાં જોઈએ તો એ પાણીની બોટલ હોય કે જે તે હોય એ પ્લાસ્ટિક ફેંકી દેવામાં આવે છે. પરંતુ એ પ્લાસ્ટિક લાંબો સમયગાળ સુધી ટકી રહે છે. અને જેના કારણે એ પ્લાસ્ટિક સળતું નથી. આપણે બહ ઘણ લાંબ સમય સુધી જાય ત્યારે એ પ્લાસ્ટિક જેવું તેવું જયારે ઘર કઈ બનાવવામાં આવે ત્યારે એ બહ લાંબા સમય પેલાથી જે પ્લાસ્ટિક પડી હોય એ એવું ને એવું જ રહે છે. તો મિત્ર એ પ્લાસ્ટિક નો આપણે ખરેખર દુરુપયોગ કરવો જોઈએ ને એની જગ્યા પર આપણે એવું માનવામાં છે, તો પેપર બેગ છે. એ બહુ ઘણું ઉપયોગી છે. મિત્ર પરંતુ પ્લાસ્ટિક પણ ઉપયોગી છે. જેમ કે આપણે પાણીને ટાકી એ મિત્ર આપણે સ્ટીલને ગણી શકીએ એ તો અ પ્લાસ્ટિકની જ છે જેના કારણે એ સારું આપણને ઉપયોગી બને છે. પ્લાસ્ટિક ના પાઇપ ને પ પ્લાસ્ટિકની કેટલીક એવી ચીજ વસ્તુઓ છે. જેમ કે આપણને મદદરૂપ બને છે. ને પ્લાસ્ટિક થોડું કેટલાક મહાદંશે ઉપયોગી છે. પરંતુ એના નુકસાન પણ ઘણા બધા છે. મિત્રો એમાં તારે શું કેહેવાનું છે?
મ્ર તમે જે વાત કરી તે એકદમ સાચી છે. પરંતુ તમે જે ટાંકીની એવી વાત કરી તે તમારી વાત તો સાચી છે. કેમકે મોટી જેવી વસ્તુ ઘણી મોટી મોટી વસ્તુઓમાં પ્લાસ્ટિક કામી છે. કામી લાગે છે. અને નહી કામ લાગે તેવી વસ્તુ ઘણી બધી નાની નાની નાની એવી પ્લાસ્ટિક વસ્તુ જેમ કે આપણે વેફર્સ ઘણી બધી પ્લાસ્ટિકની થેલીઓ આપણે એવી ઘણી બધી ઉપયોગ કરીને પછી નાખી દેએ છે અને તે વસ્તુ તેમજ રહીને પછી સતી નથી. ને તેવી જ લાંબા સમય સુધી રહે છે અને જમીનનું પ્રદુષણ થાય છે તેના લીધે તો મારી પાસે એટલું કેવું છે બસ આ જે કચરો આપણે જમીન પર લખીએ છેીએ તે જમીન પર ના લાગી સારી રીતે કચરા પેટીમાં લ. અને તેને એવી રીતે ક ઉપયોગ એવા કામમાં ઉપયોગ કરીએ જેથી કરીને પ્લાસ્ટિકનો બહાર દેખાવ કમ થાય અને એનો ઉપયોગ વધારે થાય એવી રીતે એનો જે કચરાનો સારી રીતે ઉપયોગ કરવાનો એક. કરવા જોઈએ એવું મારું કવાનું છે તો શું મિત્ર તમારે એના વિશેજ કઈ વધારે કેવું છે.
હા મિત્રો એ તો તમે કી એ તો વાત તમારે સાચી છે કે આપણે પ્લાસ્ટિકનોો ઓછો ઉપયોગ કરીને આપણે જો પ્લાસ્ટિકનોો ઉપયોગ કરીએ છી તો એનો યોગ્ય સમય ને યોગ્ય રીતે નિકાલ. કરવું જોઈએ કેમ. કે. જેમ અ જે દવાખાનામાં જે નર્સો દ્વારા જે ઇન્જેક્શનો અને એ બધું વાપરવામાં આવે છે એ તો મિત્ર વાપરવામાં તો આવે છે પરંતુ. એમાં. એ કરીને એ તો યોગ્ય સમય એનો નિકાલ થઈ જાય છે પરંતુ આપણે જે પ્લાસ્ટિકનોો ઉપયોગ કરીએ છે એ તો મિત્ર આપણે ઉપયોગ તો કરીએ છીએ પરંતુ આપણે એનો યોગ્ય સમય યોગ્ય નિકાલ કરતા નથી જેના કારણે મિત્ર. આપણને ખુબ જ તકલીફ પડે છે જેને આપણે આપણા એક આપણે વિચાર કરીએ ત્યારે જે ગામડાઓમાં. જે ગાય અને ભેસ. એ તો સુરક્ષિત રહે છે પરંતુ આપણે જે. શહેરોમાં જે ભટકતી ગાયો ને ભટકતા ઢરો અને કૂતરા અને એમ કરીને અલગ અલગ જેમાં પ્લાસ્ટિકમાં જે કઈ પણ વસ્તુ લાગેલ હોય એ લોકો ખાવાનો પ્રયત્ન કરે છે જેના કારણે પ્લાસ્ટિક. ખાય છે અને ઘણી ગાયો એ મૃત્યુ પામે છે આપણે. એવું એક વિચાર કર તો ગ ગાય એ માતા. હોય પરંતુ આપણે એ પ્લાસ્ટિક ખાતા જોઈએ તો આપ શું ખરેખર એવુંવું આપને લ. કે ગાય માતા છે પરંતુ મિત્રો એવું જો આપણે ખરેખર ગાય માતાને માન આપવા જોઈએ તો. જે છે એ આપણને ઉપયોગી બને છે. પણ તું એને કોઈ. એ જયારે મૃત્યુ પામે છે ત્યારે એમના. પેટમાંથી જયારે. એ પ્લાસ્ટિક ને બધું અ હોય છે ત્યારે. બહ ઘણા લાંબા સમય સુધી હાડકા સળતા નથી એનું મેન મુખ્ય એ જ મિત્ર કારણ છે કે પ્લાસ્ટિક ગાયો ખાય છે અને પ્લાસ્ટિક ખાવાથી તકલીફ તો પડે છે જે માણસને નાના. એક મિત્ર એવું આપણે વિચાર કરીએ તો મેં એક સ્ટોરી સાંભળી લ કે એક વ્યક્તિ એ કોઈ દિવસ પ્લાસ્ટિક નો કોઈ દિવસ કોઈ જગ્યાએ ઉપયોગ જ નહી કરે પણ મિત્ર એની એક એવી ટેમ હતી. કે જે સવારે ઉઠ. ને દરરોજ ચાય પીવા જાય ને ત્યારે એ પોતાનું જીવનને પોતાના સવારે ચાય પી એટલે એ હ રજ પ્લાસ્ટિકને કપમાં ચાય પીએ પ્લાસ્ટિક ગરમ થઈને એના દર શમાં થુંવાનું. એના દ્વા એને કેન્સર થયું ત્યારે પછી એને ખબર પડી કે પ્લાસ્ટિક કેટલું નુકસાનકારક છે મિત્રો એમ મારે તને સમજાવાનું છે કે આપણે આપણા જીવનમાં પ્લાસ્ટિકનોો ઉપયોગ ઘણો ઓછો કરવો જોઈએ. અને ઓછું કરીને આપણે જેમ બને તેમ આપણે પેપર કપ છે પછી પેપર બેગ છે જે કાપડની થેલીઓ છે એનો વધારે મિત્ર ઉપયોગ કરવો જોઈએ એમ શું કેવાનું છે તારે.
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે ને આપણે જોઈએ તો હાલના સમયમાં પ્લાસ્ટિક ન કચરા નાખવા માટે ઘણા બધા ગયડ બનાવામાં આવેલા છે જ્યાં જઈને બધા મોટા મોટા ટ્રકો પ્લાસ્ટિકથી ભરીને ત્યાં જઈને પ્લા. નાખ આવેને પ્લાસ્ટિક સડતું નથી ને તેને તેવું જ રહે છે એનાથી ગંદકી આખા આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ જાય છે અને ઘણી બધી રોગો એવાજમાં ફેલાઈ જાય છે જેનાથી. ઘણા બધા લોકોને કેન્સર થાય છે માટે મારું એટલું કહેવાનું છે કે આ બધા પ્લાસ્ટિકનો છે ને એવો ઉપયોગ કરવા જોઈએ જેનાથી કોઈને કંઈ નુકસાન ન થાય પર્યાવરણને પણ નુકસાન ન થાય એવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ અને એ. પ્લાસ્ટિક નો એવો મતલબ રિસાયકલ ઉપયોગ થાય એવો ઉપયોગ કરવા જોઈએ. મારે બસ એટલું કહેવાનું છે મિત્ર.
હા મિત્રો એ તો તારી વાત તદ્દન સાચી છે કેમ કે જે પ્લાસ્ટિકનો ઉપયોગ સારી રીતે કરવો એ ખૂબ હમણાં થી જરૂર છે તાગવી પહેડીને ખુબ જ તકલીફ પડશે ને એમ ગણાય તો એ ખૂબ જ તકલીફની બાબત છે હવામાં. પ્રદુષણ જયારે પ્લાસ્ટિક સળગાવ્યું છે ત્યારે એ ખુબ જ તકલીફ પડે છે હા મિત્રો પણ આ મેં તમને જણાવી ચોક્કસ ધ્યાન રાખજ એવી આશા રાખું છું મકું છું ફરીથી કોઈ વખત મળે હ મિત્રો.
હા મિત્ર. થેન્ક યુ.